હલો
હાઅઅ
અવાજ આવે છે?
હા કમપ્લીટ આવે છે.
કેમ છો મજામાં?
હા બસ મજામાં. તું કેમ છે?
બસ મજામાં. આજે ઈચ્છા છે કે આપણે તો દરેક વ્યક્તિના જીવન સાથે જોડાયેલી એક મહત્ત્વપૂર્ણ વાત કે સફળતા તે સફળતા માટે શું જરૂરી છે.? એટલે સફળતા એટલે માત્ર પૈસા કમાવવા કે, મોટી નોકરી મેળવવાનું ક નામ નથી. પોતાના લક્ષ્યને મહેનત ઈમાનદારી અને યોગ્ય માર્ગ દ્વારા પ્રાપ્ત કરવાનું એજ સારી સફળતા છે. અને દરેક વ્યક્ તિ માટે સફળતાનો અર્થ અલગ હોય છે.
હા સાચી વાત. અરે સફળતા મેળવવા માટે છે ને સૌથી મહત્વની બાબતો ઘણી બધી હોય છે. શકે છે. પણ મારા મતે હું કહુંઉ ને તો સૌથી મહત્વની બાબત તો એ છે કે આપણે સ્પષ્ટ લક્ષ્ય હોવું જોઈએ. જો જીવનમાં આપણને ક્યાં પહોંચવું છે, તે જ આપણને ખબર ના હોય તો સાચી દિશામાં આપણે મહેનત કરવી આપણે ઘણી મુશ્કેલી બની જાય છે.
હા સાચી વાત છે. અને ખાલી મહેનત કરવાથી સફળતા નય મળતી. મહેનત પણ જરૂરી છે. પરંતુ તેની સાથે સાથે યોગ્ય આયોજન, સમયનું સંચાલન સતત શીખવાની છા અને ધીરજ પણ એટલી જ જરૂરી છે. આ બધા ગુણ મેળવ મેળવીને સફળતા તરફ લઈ જાય છે.
હા સાચી વાત છે હવે ઘણા લોકોનું કેવું હોય છે. કે એક બે વખત એ લોકો નિષ્ફળ જાય ને, પછી એ લોકો હિંમત હારી જાય છે. પરંતુ આપણને છે ને એ નિષ્ફળતાનો ક્યારેય અંત નહી હતો. પણ આપણને છે ને ત્યાંથી આપણે શીખવાની એક તક મળે છે. કે દરેક નિષ્ફળતા આપણને છે ને કંઈક ને કંઈક નવું શીખવે છે. જે વ્યક્તિ પોતાની ભૂલો માંથી આપણેે છે ને જો આપને નિષ્ફળતા ગઈએ છીએ. ત્યારે આપણને ખબર પડશે કે મારી આ જગ્યા એ ભૂલ છે. તો આપડે એ ટાઈમે છે ને એ ભૂલનેસ સુધારીશું અને ફરી બીજી વાર એકવાર પ્રયત્ન કરીશું ત્યારે આપણને જરૂર સફળતા મળશે.
હા અને આ તો સફળતામાં સમયનું પણ મહત્ત્વ એટલું જ જરૂરી છે. જો આપણે જે વ્યક્તિ સમયનો સારો ઉપયોગ કરે. તો તે બીજા કરતા આગળ વધી શકે છે અને જો સમયસર કામ પૂર્ણ કરવા કરવાની આદત પણ સફળતા માટે ખૂબ જ જરૂરી છે.
હા સાચી વાત છે. અને આત્મવિશ્વાસ પણ છે ને સફળતામાં મહત્વની એક ભાગ ભજવે છે. જો આપણને છે ને પોતાની ક્ષમતા પર જ વિશ્વાસ ના હોય. તો આપણે મુશ્કેલ પરિસ્થિતિમાં પણ આપણે હિંમત હારી જઈએ છે. તો આપણે આપણામાં છે ને આત્મવિશ્વાસ રાખીને. કામ કરવું જોઈએ.
હા સાચી વાત છે અને સ્વસ્થ્ય વગર સફળતા મેળવી મુશ્કેલ છે કારણ કે સ્વસ્થ સ્વસ્થ શરીર અને શાંત મન. હોય તો તો જ આપણે લાંબા સમય સુધી ધ્યાનથી કામ કરી શકીએ નિયમિત કસરત સંતુલન આહાર અને પૂરતી ઊંઘ પણ સફળતા ના મહત્વ ના આધાર છે.
હા સાચી વાત છે. હું તો એવું માનું કે જે વ્યક્તિ સફળ થાય છે. એને છે ને બીજાની મદદ કરવી જોઈએ. કેમ કે જો એ વ્યક્તિ સફળ થઈ ગયું હશે. તો એને બધું કંઈક ને કંઈક સારું આવડતું જશે. તો જેને નાફ આવતું હોય અને જે નિષ્ફળ ગયું હોય. એને પ્રોત્સાહન આપવું જોઈએ. અને એની એની મદદ પણ કરવી જોઈએ.
સાચી વાત છે અને આજના યુવાનો માટે તો એક જ સંદેશ છે કે મોટા સપના જુવઓ સતત મહેનત કરો સમયનોો સદ ઉપયોગ કરો. અને નિષ્ફળતાથી ક્યારેય ડરશો નહી. અને ક્યારેય શીખવાનું બંધ ના કરો જો. ફરતા એક એક દિવસમાં નહી પરંતુ દરરોજના નાના પ્રયત્નોથી તો મળે જ છે.
હા સાચી વાત છે અને આપણે યોગ્ય સમય નું આયોજન કરીશું ને તો આપણને જરૂર સફળતા મળશે કે આપણેે આખા દિવસમાં કામની યાદી બનાવી જોઈએ. સ સૌથી પહેલા તો છે ને મહત્વના કામ ને પહેલા આપે પૂર્ણ કરવું જોઈએ. અને સમય નો બગાડ આપણેે અટકાવવો જોઈએ. મોબાઈલ અને સોશિયલ મીડિયા પર આપણે ઓછો સમય આપવાથી ને આપણું વધુ સારું કામ થઈ શકે છે.
અને હા અને સારા મિત્રો પણ સફળતામાં મદદ કરે છે. જો સારા મિત્રો આપણને પ્રોત્સાહન આપે છે સાચી સલાહ આપે છે અને મુ કેલી માં સાથ આપે છે. ખોટી સંગત વ્યક્તિને પોતાના લક્ષી દૂર જ દૂર જ લઈ જઈ શકે છે. તેથી મિત્રોની પસંદગી પણ સમજદારી થી જ કરે એવા ક્યારે એવા મિત્રોને ક્યારેય પસંદ ના કરવા જે આપડા લક્ષ્ય પર પૂરા કરવામાં જે આપણને નડતાં હોય.
હા, સાચી વાત છે. આપણેે છે ને દુનિયા ઝડપથી બદલાઈ રહી છે. એટલે નવી-નવી ટેકનોલોજી નવાં-નવાં વિચારો અને નવી કુશળતાઓ આપણે શીખવી શીખતાં રહેવું જોઈએ તો આપણે છે ને આગળ વધી શકીએ.
હ
અને આ શીખવાની પ્રક્રિયા છે ને આપણે ક્યારેય બંધ ન કરવી જોઈએ.
સાચી વાત છે અને આ સફળતા મેળવવા માટે થોડું ધીરજ પણ રાખવી જોઈએ દરેક સારી વસ્તુ માટે સમય તો લાગે જ છે. પણ ઘણા લોકો તો તરત જ પરિણામ ઈચ્છે છે તો એવું ના થાય. તરત તો કશું જ ના મળે. પરંતુ જો સફળતા માટે સતત મહેનત અને ધીરજ બંને જ જરૂરી છે. ઉતાવળ ઘણી વખત નિરાશા પણ લાવે છે.
હા, સાચી વાત છે અને નિષ્ફળતા પછી છે ને ફરીથી શરૂઆત કરવી અમુક લોકો માટે ઘણી મુશ્કેલી લાગે છે. કેમ કે શરૂઆતમાં તો એ લોકોને મુશ્કેલી લાગે એમ. પરંતુ દરેક સફળ વ્યક્તિ એ છે ને જીવનમાં કોઈને કોઈ નિષ્ફળતા તો જોઈ જ હોય. મહત્વની વાત અહીં આગળ એ છે કે આપણે છે ને હાર માનવી ના જોઈએ. અને પોતાની ભૂલોમાંથી આપણે ફરીથી કંઈક નવું શીખવાનો પ્રયત્ન કરવો જોઈએ.
સાચી વાત છે અને આજના યુવાની યુવાનોની તો સૌથી મોટી ભૂલ એ છે કે ઘણા યુવાનો તો પોતાની સર ખામણી બીજાઓ સાથે કરે છે અથવા એક જ નિષ્ફળ તા પછી નિરાશ થઈ જાય છે જો તેના બદલે પોત તાની પ્રગતિ પર ધ્યાન આપ્યું હોય. અને જો દરરોજ થોડો અ સુધરવાનો પ્રયત્ન કર્યો હોય તો આવું ના થાય.
હા, સાચી વાત છે. અને સફળતા છે ને નસીબથી નહીં એવું આપડે નહીં કેતા કે માર નસીબમાં હશે તો મન સફ ળતા મળશે પણ એવું નહીં હોતું. પણ આપણેે છે ને આપણું યોગ્ય લક્ષ્ય, સતત મહેનત અને આપણે સમયની કદર કરી હ શે આપણે શિસ્તથી કામ કર્યું હશે, આપણી વિચારસરણી સકારાત્મક હશે. તો આપણને જરૂર સફળતા મળશે. અને દરરોજ આપણે એક નાનું નાનું પગલું ભરીશું તો આપણને જરૂર એક દિવસ સફળતા સુધી પહોંચાડી શકશે.
હા, સાચી વાત છે અને સફળતાનો અર્થ તો મહેનત, સમયનું આયોજન, શિસ્ત વિશે વાત અને આજે આપણે નિષ્ફળતામાંથી શીખવું આત્મવિશ વિશ્વાસ, નેતૃત્વ અને સફળ લોકોની તો વિશે ચર્ચા કરવી અને સફળતા લોકો અ નિષ્ફળતાને અંત નહીં પરંતુ એક પાઠ માને છે. તેઓ પોતાની ભૂલને સ્વીકારે છે અને તેમાંથી કંઈક શીખે છે અને વધુ સારી તૈયારી સાથે ફરી પ્રયાસ કરે છે, આજ તેમની સૌથી મોટી શક્તિ છે.
હમ હા, સાચી વાત છે અને આત્મવિશ્વાસ છે ને આપણે ધીમે ધીમે વધારવો જોઈએ. નાના લક્ષ્ય નક્કી કરીને તેને પૂ પૂરાં કરવા જોઈએ. નવી વસ્તુઓ શીખવી જોઈએ. પોતાની સફળતાઓને આપણે યાદ રાખવી જોઈએ અને પોતાની ક્ષમતા પર આપણે વિશ્વાસ રાખવો જોઈએ અને સતત અભ્યાસ પણ આપણને છે ને આપણો આત્મવિશ્વાસ વધારી શકે છે.
સાચી વાત છે અને જો નેતૃત્વનો ગુણ સફળતા માટે પણ જરૂરી છે. કારણ કે નેતૃત્વનો અર્થ માત્ર બીજા લોકોને આદેશ આપવાનો નથી. જો એક સારો નેતા ટીમ સાથે મળીને કામ કરે કરે છે દરેક નું સંભાળે છે જવાબદારી સ્વીકારે છે અને મુશ્કેલી મુશ્કેલીમાં પણ શાંતિથી જ નિર્ણય લે છે
હા સાચી વાત છે. અને સફળ લોકોની છે ને કેટલીક સામાન્ય આદતો હોય છે કે એ લોકો છે ને સમય નું મહત્વ સમજે છે નિયમિત એ લોકો વાંચે છે. સતત નવી કુશળતાઓ શીખે છે અને પોતાના સ્વાસ્થ્યની પણ ધ્યાન રાખે છે અને એ લોકો છે ને દરરોજ પોતાના લક્ષ્ય તરફ આગળ ને આગળ કંઈક ને કંઈક નવું નવું કામ કરતા જ હોય છે. એ લોકો બહાના કરતા છે ને બહાના ના બતાવે એના કરતા વધારે ઉકેલ શોધવામાં વધારે વિશ્વાસ રાખે
હા સાચી વાત છે અને સફર તમાં હકારાત્મક વિચારો પણ રાખવા જોઈએ. કારણ કે વ્યક્તિને મુશ્કેલી સમયમાં પણ આ આશાવાદી રાખે છે નકારાત્મક વિચારોને બદલે ઉકેલ પર ધ્યાન આપવા થી આગળ વધવું જોઈએ એટલે હંમેશા હકારાત્મક જ વિચારવું જોઈએ ક્યારે નકારાત્મક ના વીચારવું જોઈએ.
હા સાચી વાત છે અને વ્યક્તિને છે ને સફળતા મળી જાય ને એ પછી એને નમ્ર રહેવું જોઈએ અને શીખવાનું એને ચાલુ રાખવું જોઈએ અને બીજાને છે ને મદદ કરવી જોઈએ તો સફળતા એને માટે છે ને કાયમ માટે રહેશે.
હા અને મહત્વની સલાહ તો એ છે કે પોતાના સપના પર વિશ્વાસ રાખો. દરરોજ થોડું આગળ વધો અને સમયનો સદુપયોગ કરો અને જો નિષ્ફળતા અને ક્યારે નિષ્ફળતાથી ડરશો નહી. સતત પ્રયત્ન કરનાર વ્યક્તિ એક દિવસ જરૂર સફળ બને છે.
હા સો ટકાની વાત છે તો
હા અને પર તો આપડે જેટલી વાતો કરીશું એટલી ઓછી પડશે. ચાલો તો હવે ફરી મ
હા ચલો હા હા ચોક્કસ